હલો. હાલો. હલો. હલો. હલો. મારું વાજ સંભળાય છે તમને. હલો.
તમારો અવાજ આવી રહ્યો છે મારો અવાજ
હા હા સંભળાય છે થોડો કપાતો
હલ
હલો.
આપણે આજે સર્જનાત્મકતા વિશે વાત કરીએ.
હા હા કરીએ. ચાલો મળીને.
વાતિસપ્રદ વિષય છે.
હા.
વી અને કંઈક આપણે નવું બનાવવાની
હા હા.
સ જનાક ટાકે તક બરાબર ને.
હા હા. આજે આપડે કઈક નવું કેમ કે સર્જન કેમ કરવાના હોયએ. અને એના વિશે આપણે કેમ કે જો આપડે ચિત્ર દોડતા હોઈએ ત્યારે આપને એવો ભાસ થાય કે આપડે આ હબે હૂબ જાણે બોલસે એવું એવો ભાસ થતો હોય છે અને એવું ઘણા ચિત્ર બનાવતા હોય છે.
હા તમારી વાત એ એકદમ સાચી છે સર્જનાત્મકતા એટલે ઘણું બધું સારું એ આપણને શીખવી જાય છે તમે જેમ કીધું એમ ચિત્ર દોરવા છે. અથવા તો ગીત લગતી લખતા હોય છે રોજિંદા જીવનમાં નવી નવી નવી સમસ્યાઓ જે છે ઉકેલ શોધવામાં ઘણી બધી વસ્તુઓ જે છે મદદ કરતી હોય છે. એટલે દરેક વ્યક્તિમાં કોઈ ને કોઈ પ્રકાર ની સર્જનાત્મકતા જે છે રહેલી જ હોય છે બરાબર ને.
હા હા. ઘણા ને ચિત્ર લેખન ગમતું હોય ઘણા ને ખાલી લ ખવાનું ગમતું હોય ઘણાને સંગીત ગમતું હોય. આવી રીતના ઘણી ઘણી વસ્તુઓ ઘણા ને અ બનાવી ગમતી હોય વિદ્યાર્થી જીવનમાં.
જેમ તમે કહ્યું એમ વિદ્યાર્થીઓ માટે સર્જનાત્મકતા જે છે ખૂબ જ મહત્ ત્વની હોય છે કારણ કે તે અભ્યાસને વધુ રસપ્રદ બનાવતી હોય. છે અને તે સરળ પણ બનાવી દે છે એટલે વિદ્યાર્થીઓ માટે જે છે છે સર્જનાત્મકતા જે છે એ ખૂબ જ અને ખૂબ જ જરૂરી છે.
હા. વિજ્ઞાન માં પણ સર્જનાત્મક વિચારો શક્ય બને એમાં કેવી કેવી વિજ્ઞાને શોધ કર છે.
સાચું દરેક નવી શોધ પહેલાં જે છે એક નવા વિચારથી જ શરૂ થઈ હતી એટલે કે વિજ્ઞાન ગમે તેટલા અત્યારે નવા નવા પ્રયોગો છે નવી નવી થિયરીઓ જે છે નવા નવા ઈક્વેશન જે છે. એ બધું જ જે છે એક નવા વિચારથી જ એક શક્ય બન્યું છે એટલે દગ દરેક નવી શોધ જે છે એક નવા વિચારથી જ શરૂ થઈ છે
આજે ટેકનોલોજી માં પણ સર્જનાત્મકતા ખુબ જરૂરી બને છે એનો વિશે થોડુંક કેશો
હા ટેકનોલોજીમાં જેવી કે જે નવી નવી નવી એપ્લિકેશન્સ આવતી હોય નવા નવા ઉપકરણ આવે છે નવી ડિઝઇન્સ આવે છે ઘણું બધું સર્જનાત્મક વિચારોથી જે છે એ બનાવવામાં આવતું હોય છે એટલેટે ટેકનોલોજીમાં પણ ઘણો સારો એવો રોલ જે છે સર્જનાત્મકતાનો છે એમ
હમ હ કેટલાક વાર આપડણે નિષ્ફળતા પણ મેળવતા હોય છે આ સર્જનાત્મક વિચાર નિષ્ફળતા મેળવતા હોય છે તો એના વિશે તમારો શું ખ્યાલ છે
દરેક પ્રયત્ન માંથી કઈક ને કંઈક આપણને નવું શીખવા મળતું હોય છે એટલે કે ક્યારેક એમાંથી જે છે આપણને એમ થાય કે નઈ મને આમાં થી કશું શીખવા નથી મળ્યું હું આ ચિત્ર દોરતી તી તો એ મારું નિષ્ફળ ગયું સારું નથી બન્યું પણ એ ચિત્ર પાછળ પણ આપણને ઘણું બધું શીખવા મળ્યું હોય જે કે જે જાણતા અજાણતા આપણને થયું હોય છે અને બીજી વાત કે કલા છે સંગીત છે નાટક છે સાહિત્યમાં સર્જનાત્મક તાનુ વિશેષ સ્થાન આપણને આપે છે એટલે કે કલાકારો જે છે પો પોતાની કલ્પના શક્તિ દ્વારા સુંદર સુંદર કૃતિઓ જે છે એ બનાવ તા હોય છે
બાળકો માં ઘણી એવી સર્જનાત્મક વધારવા માટે આપડે ચિ ચિત્ર કામ કરાવવું પડે વાર્તા કરવી પડે અ હસ્તકલા કરવી પડે રમત ગમતો ઈ આપણને ઘણી મદદરૂપ થાય છે જે સર્જનાત્મક પર પ્રવૃત્તિ હોય છે એમાં બાળકો માટે
કેટલીક વાર જે છે નવી નવી વિચારધારા જે છે સફળ થાય ત્યારે આપ ને બોવ સારી એવી પ્રેરણા મળે અને કેટલીક વાર તમે જેમ કીધું એમ નિષ્ફળતા પણ મળી શકે તો એ બંનેનો આપણે સામનો કરવો જોઈએ સફળતા અને નિષ્ફળ તાનો અને ઘણા બધા એવા વિચારો જે છે નવા નવા વ્યક્ત કરવા વાની આપને તક મળતી હોય છે તો ત્યારે એ તક આપણે ઝડપી લેવી જોઈએ અ અને કાંઈક એવા નવા વિચારો જે છે એને આપણે રજૂ કરવા જોઈએ
જો આપણેે એવા એવા સર્જનાત્મક વિચારો કરવા હોય તો આપણે એવી ટીમમાં કામ કરવું પડે છે તો આપણને સારો ફાયદો થાય છે
એમાં પણ એવું છે કે કુદરતનું નિરીક્ષણ કરવાથી પણ કલ્પનાશક્તિ વિકસે છે કે આપણે ક્યારેક એવું સારું એવું મસ્ત દ્રશ્ય હોય અને એની સામે મેં આપણે બેઠા હોય કે ત્યાં આમ સરસ મજા ના ઝડવા દેખાતા હોય છે
ઘણી થોડા એવા મકાન પણ દેખાતા હોય છે આકાશ પણ એકદમ આમ સરસ મજાનુ હોય છે કે જેમાં પક્ષીઓ પણ કલરવ કરતા જોવા મળતા હોય છે એને રસ્તાઓ પણ બો બધી ગાડીની અવર જવર થતી નથી એટલે એકદમ આમ શાંત વાતાવરણ હોય છે અને તેની સામે આપણે બેઠા હોઈએ તો આપણને પણ ઘણો સારો એવો અનુભવ થતો હોય છે અને એમાંથી આપણે કંઈક સર્જના ત્મક વિચાર જે છે એ આપણા મનની અંદર આવતો હોય છે અને વિકસતો હોય
હા હા સમાજના વિકાસમાં છે એ સર્જનાત્મકતાનો શું ફાળો છે
સમાજના વિકાસમાં ઘણો બધો સારો ફાળો છે કે નવી નવી શોધો છે નવા વિચારો જે છે એ સમાજને આગળ લઈ જતો હોય છે એટલે સર્જના ત્મકતા માટે હંમેશાં સતત ને સતત શીખતું રહેવું જરૂરી છે
એમાં સતત ને સતત અવનવા પ્રયત્નો કરતા રેવું જ પડે છે તો જ આપડે આ સારા વિચારોને નઈ આપલે થઈ શકે છે
એવું છે કે ટીમમાં કામ કરવાથી ઘણી વખતે આપણને સર્જનાત્મક વિચાર ઓની ઉપયોગી ઘણા બધા ઉપયોગી બને છે કારણ કે જે છે અલગ અલગ લોકોના વિચારો જે છે એ મળી અને વધુ સારું એવું પરિણામ જે
આપને આપતા હોય છે એટલે કે ઘ ટીમમાં જે વર્ક કરીએ એ ખૂબ જ સારો છેવડે છેવટે નીવડે છે એમ
હા જો આપડે એવું ધારીએે કે જો ક્રિકેટ છે કે એવું બધું કોઈ નૃત્ય છે હે તો ટીમમાં કર્યું હોય અને નંબર આવે અને ત્યારે કેટલું મજા બધા વચારે અને બધા મળીને કર્યું હોય. અને બધા ખુશી મળે ને ઓલી તો આપને એકને જ ખુશી મળતી હોય છે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે નવી વસ્તુઓ સમજવાની
તૈયારી રાખવી જોઈએ અને દરેક નવા વિચારો જે છે. ખબ મહત્વના હોય શકે છે. બિલકુલ કે ના
વિચાર પણ આપણને ભવિષ્યમાં મોટી મોટી સફળતા તરફ જે છે લઈ જાય. એટલે એવું ના વિચારવું જોઈએ કે તો સાવ નાનો એવો વિચાર આનાથી આપણા જીવનમાં શું ફાયદો થશે પણ આપણે એવું કતા હોય કે ટીપે ટીપે પાણીનું સરોવર બનાય એમ નાના નાના વિચારોથી આપણને ખૂબ જ મોટી એવી સફળતા મળે છે. બરાબર ને.
હા. હા. ક્યારે આપણે મગજ ઉપર એવું નહી લેવાનું કે આ નાનો ટોપિક છે કે આ નાનો વિચાર છે. પરંતુ એને મોટો વિચાર છે અને મોટી શ્રેણીમાં જેના મગજમાં આપડે એવું જ રાખવાનું આપડણે કઈક મોટું જ કરી રહ્યા છીએ. જો એ ગ્રંથથી બંધાઈ જાય તો આપણેે આગળ વધી શકતા નથી.
હા. અને સર્જનાત્મકતા જે છે એ જીવનને ખૂબ જ રસપ્રદ બનાવે. છે. ઉપયોગી બનાવે છે. અને પ્રેરણાદાયક પણ બનાવે છે. તો સર્જનાત્મકતા જે છે. એ માત્ર કટ કળા નથી પરંતુઆ જીવન જીવવા માટેની એક સુંદર મજાની રીત છે એટલે આપણે ગમ મે તેવડી ઉંમર હોય સર્જનાત્મકતાનો સારો એવો વિષય જે છે એ આપણા જીવનમાં હંમેશને માટે મનમાં રહેવો જોઈએ કે આજે નહીં તો કાલે હું કક તો એવી નવીનતા જે છે. દિવસની અંદર દિવસ દરમિયાન મારામાં કાંઈક એવો નવો વિચાર આવશે કે જે સર્જનાત્મકતા તરફ આપણને લઈ જતો હોય છે. તો આવી ઘણી નાની નાની વાતોનું આપણે જો ધ્યાન રાખીશું તો આપણને ઘણું સારું એવું જે છે શીખવા પણ મળતું રહે રહેશે અને જ્ઞાન પણ મળતું રહેશે એટલે સર્જનાત્મકતા વિષય જે છે. ખૂબ જ સારો હતો તો આજે આપણે તેના ઉપર ઘણી સારી એવી વાત કરી તો તમને પણ શી શીખવા મળ્યું હશે અને મને પણ શીખવા મળ્યું તો આભાર તમારો.
હા હા આપણને પણ કઈક નવું સર્જન કરવાના વિચારધારા મળી. ફરી મળીશું નવા ટોપિક સાથે.